કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છ હું બૌ દિવસથી કઈ વિચાર કરતો હતો.
શું વિચાર કરતા હતા?
આ સોશિયલ મીડિયા વિશે.
સોશિયલ મીડિયા વિશે?
હા.
બરાબર અને હા એ તો તમે સાચી વાત કીધી આજના સમયમાં તો સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વ ભાગ બની ગયું છે અને લગભગ દરેક વ્યક્તિને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઉપયોગ કરે કરે છે હવે જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વોટ્સએપ, યુટ્યુબ
હા તમારી વાત સાચી છે તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ
હા હું પણ કરું છું. સોશિયલ મીડિયાનો ઉપયોગ. જો મુખ્ય વતે તો મેં મિત્ર મિત્રો અને પરિવાર સાથે સંપર્ક રાખવા માટે કરું છું અને કઈ માહિતી મેળવવી હોય કા તો કોઈ સમાચાર વાંચવા વાંચવાનું હોય કઈ મનોરંજન માટે હું ઉપયોગ કરું છું.
અ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો કયો છે?
મારા મત એ તો દુનિયા ભરના લોકો સાથે આપડે તરત જોડાઈ શકીએ છેએ એ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો છે આપણને કઈ માહિતી જોુએ તો આપણે તરત સોશિ્યલ મીડિયા ના પ્લેટફોર્મ પર સર્ચ કરીએ તો આપણને એની માહિતી તરત મળી જાય છે.
હા તે તો સાચી વાત છે વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા ઉપયોગી બની ગયું છે ઘણા શિક શિક્ષકો અને શિક્ષણ ચેનલો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે.
સાચું કહ્યું તમે અને જો આપણે જોયું હશે આ યુટ્યુબ પરથી આપણે નવી નવી વસ્તુઓ શીખી શકીએ છીએ જેમ કે આપણને કોઈ રસો હોય એટલે કોઈ કઈ આ શીખવું હોય કુકિંગમાં તો આપણેે સર્ચ કરીએ તો યુટ્યુબ પર એની વાનગીઓ કેવી રીતે બનાવે તે આવી જાય છે પછી કઈ ડાન્સ આપણે શીખવું હોય તો એ પણ આપણે શીખી શકીએ છે પછી કોઈ આપણને આમ સંગીત એટલે કઈ સિંગિંગ ના માટે કઈ શીખવું હોય તો એ પણ આપ આવી જાય છે અને કોમ્પ્યુટર સ્કીિલ્લ્સ આપણે કોમ્પ્યુટર એટલે કોઈ સ્કીિલ્લ્સ શીખવી હોય તે પણ આવી જાય છે અને આપણે મનોરંજન માટે કોઈ શો જોવો હોય માઈન્ડ ફ્રેશ કરવા માટે તે પણ આપણને મળી જાય છે. અને આપણને કઈ માહિતી સમાચાર જોવા હોય તે પણ આપણને યુટ્યુબ પર અવેલેબલ મળી જાય છે.
હા આ તો તમારી વાત સાચી છે. સાચું કીધું તમે નાના વ્યવસ્થાને પણ સોશિયલ મીડિયાથી ઘણો ફાયદો થાય છે તેઓ પોતાના ઉત્પાદનોની જાહેરાત સરળતાથી કરી શકે છે.
હા આ તો તમે સાચું કીધું જે નાના બિઝનેસ ચલાવે છે સ્મોલ બિઝનેસ ચલાવે છે તે લોકો માટે ખુબ સારું છે એ લોકો પોતાનું જે પ્રોડક્ટ છે કા તો જે વસ્તુ છે તેને ઓનલાઈન બતાવી બતાવે છે અને એની માર્કેટિંગ કરે છે જેનાથી એ લોકોના કસ્ટમર્સ પણ વધે છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ કઈ કોસ્ટ લાગતું નથી કા તો કોઈ એકદમ નાનો ચાર્જ લાગતો હશે મહિનાના આટલા પૈસા કા તો ત્રણ મહિનાના આટલા પૈસા
પરંતુ સોશિયલ મીડિયાના કેટલાક ગેરફાયદા પણ છે.
હા એ તો છે બિલકુલ ઘણા લોકો તેનો વધારે પડતો ઉપયોગ કરે છે અને ગેરફાયદા તો હોવાના જ ને હવે એક સિક્કા ના બે પહેરું હોય છે એના ફાયદા ગેરફાયદા તો હોય જ છે આપણે એનો કોઈ લોકોને વધારે યુઝ કરે છે પછી લોકો અગર આપણે વધારે યુઝ કરીએ તો આપણી આંખો પર એનો પણ અસર પડે છે પછી આપણે એનાથી એડિક્ટ થઈ જાય છે જે સારી વાત નથી.
હા તે તો છે જેના કારણે સમયનો બગાડ થાય છે અને અભ્યાસ અથવા કામ પર ધ્યાન ઓછું થઈ શકે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પણ ફેલાવે છે ફેક ન્યૂઝ આજકાલની મોટી સમસ્યા બની ગઈ છે
હા એ તો તમે સાચી વાત કીધી કોઈ પણ અગર ફેક ન્યૂઝ હોય તે સોશિયલ મીડિયા પર તરત વાયરલ થઈ જાય છે બે મિનિટ પણ ના લાગીને વાયરલ થતા તેથી કોઈ પણ માહિતી શેર કરવા પહેલા આપણે એની ચકાસણી કરવી છે જોઈએ એ માહિતી બરાબર છે કે નથી ફેક છે કે નથી રિયલ છે તો ઠીક છે તમે બીજાને શેર કરો બટ ફેક હોય તો કોઈને શેર ન કરવું જોઈએ ને સોશિયલ મીડિયા આમ ક ને કે સોશિયલ મીડિયા પર આમ લોકો જાણી જોઈને ગલત માહિતી ફેલાવે છે લોકો લોકોના પ્રત્યે નેગેટિવ ઇમ્પ્રેશન પાડવા માટે
હા આ તો તમે સાચું કીધું વ્યક્તિગત માહિતી આ જાણ્યા લોકો સાથે શેર ન કરવી જોઈએ સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી કેસ પણ વધી રહ્યા છે.
હા એ તો તમે સાચી વાત કીધી એટલે આપણે પા મજબૂત પાસવર્ડ અને સુરક્ષા સેટિંગનોો ઉપયોગ કરવો જોઈએ એટલે આપણે જોયું હશે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરીને પણ આવે છે તે રાખવું જોઈએ કે આપણે બે વાર અલગ અલગ પાસવર્ડ નાખવાના પછી અ ઝેડ પ્લસ સિક્યોરિટીના બી હમણાં તો ઓપ્શન્સ આવી ગયા છે તે પણ આપણે કરી શકીએ છે.
હા, આ વાત સાચી ઘણા યુવાનો સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે, જેના કારણે તેમની ઊંઘ અને શ્વાસ પર અસર થાય છે.
હા, એ તો તમે વાત સાચી કીધી સતત મોબાઈલનોો ઉપયોગ કરવાથી આંખો પર હાનિકારક બની શકે છે, સોશિયલ મીડિયા આમ કેને આત્મવિશ્વાસ પર પણ અસર પડી શકે છે.
હ આમ કેવી રીતે?
જો લોકો પોતાની તુલના અન્ય લોકો સાથે કરવા લાગે છે, જેના કારણે તણાવ અથવા નિરાશા થઈ જાય છે, અ જેમકે અગર આપણે જોયું હશે આપણે સોશિયલ મીડિયા પર જોતા હોય તો લોકો પોતાની જે પોઝિટિવ સાઈડ હોય છે, જે સારી લાઈફ હોય છે તે જ બતાવે છે એ નેગેટિવ લાઈફ જે એ લોકોના કોન્સિટન્સીસ છે તે નથી, બતાવતા તો આપણે લોકો એ વિચારે છે કે આની લાઈફ કેટલી સારી છે કેટલી શોર્ટ છે, આના પાસે આટલા પૈસા છે આના પાસે આટલું લુક્સ છે, ત એનાથી આપણે પોતાનો આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે.
તમારી વાત સાચી છે પરંતુ, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ ફાયદાદારક પણ છે.
હા, હું માનું છું એને સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં જાગૃતિ પણ ફેલાવી શકાય છે, ઘણા સામાજિક અભિયાનો સોશિયલ મીડિયા દ્વારા સફળ બન્યા છે.
હા, આ છે આપત્તિના સમયમાં પણ આપ માહિતી ઝડપથી પહોંચાડી શકાય છે, અને જરૂરિયામંદ લોકો માટે મદદ એકત્રિત કરી શકાય,
હા, એ તો તમે સાચી કી સાચું કીધું અને તમારા મતે સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
અ મર્યાદિત સમય માટે તેનો ઉપયોગ કરવો જોઈએ, અને માત્ર વિશ્વસનીયની માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ.
હા, એ તો તમે સાચી વાત કીધી તેમજ ઓનલાઈન અને ઓફલાઈન જીવન વચ્ચે સંતુલન જાળવું જોઈએ, પરિવાર અને મિત્રો સાથે આપણે સમય પસાર કરવો જોઈએ, સોશિયલ મીડિયા એક સાધન છે જીવન નથી.
હા, આ વાત તો સરસ છે મને લાગે છે કે ટેકનોલોજીનોો ઉપયોગ સમજદારી થી કરવી જોઈએ.
હા, એ તો તમે સાચું કીધું કે અગર આપણે એનો અ જે ટેકનોલોજી છે, તેનો ઉપયોગ આમ સમજદારીથી કરીએ તો આપણને સંપૂર્ણ આમ કે ને સમત મળે છેમ કે જો આપણને આપણા ફોનમાં સેટિંગ કરવું અ સેટિંગ એ કરવી જોઈએ, કે આપણે જે ઇન્સ્ટાગ્રામ છે કા તો પછી કોઈ બીજી સોશિયલ મીડિયાની એપ્સ છે તે આપણે ત્રીસ મિનિટ કા તો પંદર મિનિટથી વધારે ન ચલાવવું જોઈએ, એ ઓટોમેટિક બંધ થઈ જાય તેવી રીતે અગર આપણે કરશું, તો આપણને સોશિયલ મીડિયા કઈ ખરાબ વસ્તુ નથી.
ચૂકીધો સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બંને છે, અને તેવો અસરદારક ઉપયોગ આપણા હાથમાં છે.
સાચું યોગ્ય ઉપયોગથી તે વિકાસનું શક્તિશાળી માધ્યમ બની શકે છે.
હા, અને થોડો સમય સોશિયલ મીડિયા પર હતું અરે અને હું પણ યુટ્યુબ પર શૈક્ષણિક વિડીયો જોઈ રહું છું, સોશિયલ મીડિયા આપણા જીવનનો મોટો ભાગ બની ગયું છે, ને
હા, એ તો છે આજે લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયલો જોડાયેલો છે.
અ હું સૌ તમે સૌથી વધુ કઈ એપનો ઉપયોગ કરો છો?
હું સૌથી વધુ તો આમ જોવ જઈએ તો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ નો ઉપયોગ વધારે કરું છું, અને તમે
હું પણ ખાસ કરીને યુટ્યુબ પરથી ઘણી નવી વસ્તુઓ શીખવા મળે છે, સોશિયલ મીડિયા દ્વારા જ્ઞાન મેળવવું હવે ખૂબ સરળ બની ગયું છે.
હા, એ તો છે અને આપણે જોયું હશે કે વિદ્યાર્થીઓ માટે પણ એ ખૂબ ઉપયોગી છે, ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ટ્યુટોરિયલ અને નોટ્સ મેળવી શકે છે, આ અને આપડે જોયું પણ હશે કે કોરોના દરમિયાન સોશિયલ મી મીડયાને શિક્ષણ અ ચાલુ રાખવા માટે કેટલી મોટી ભૂમિકા ભજવી હતી, કે લોકો જે અ કોરોનામાં એજ લોકો ઘરની બહાર ના નીકળી શકતા હતા, તો જે સ્કૂલ વાળ છે તે લોકો ઓનલાઈન ક્લાસ કડક કર્યા હતા, ઝૂમ મીટિંગ પર કા તો પછી ગૂગલ મીટ પર અને વિદ્યાર્થીઓ ત્યાંથી ભણતા હતા તેનાથી વિદ્યાર્થીઓનુ વર્ષ પણ ખોટું ન ગયું અને જેનો અભ્યાસ હતો, તે પણ પૂર્ણ થય ગયો
હા, આ વાત એકદમ સાચી છે જો સોશિયલ મીડિયા ન હોત તો ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોત, મનોરંજન માટે પણ સોશિયલ મીડિયા ખૂબ લોકપ્રિય છે.
હા, એ તો છે લોક ગીતો સાંભળે છે વિડીયો જુએ છે અને રીયલ આમ રીલ્સ બનાવે છે, અને ઘણા લોકો પોતાના અ પ્રતિભા પણ સોશલ મીડિયા પર આમ દુનિયાની સુધી પહોંચાડે છે, જેમ કે ગાયન નૃત્ય ચિત્રકામ કોમેડી આ બધી વસ્તુઓ
હા, તમારી વાત સાચી છે, ચાલો આપણે પછી મળીને વાત કરીએ
હા ચાલો જય શ્રી કૃષ્ણ.